હેલો સસલેકુમ
હા વાલેકુમ અસલામ કેમ છો તમે બધા હા વક્તેઈદા આઈ તો મેં કીધું લાવો તમને અને તમારા પરિવારને મારા પરિવાર તરફથી ઈદ મુબારક કઇ
હમ તો મારા તમને પણ આખા પરિવારને મારા તરફથી ને ઈદ મુબારક અને ન આ બહુ જ અદભુત આખો મહિનો પવિત્ર રમજાનના રોજા રાખ પછી આજે ઈદ ની ખુશી કઈક અલગ જ છે સવારે મસ્જિદ ની નમાજ પડીને દિલ એકદમ શાંત અને ખુશ થઈ ગયું તારા ત્યાં સવાર નો માહોલ કેવો રહ્યો
અહિયાં પણ બઉુ સરસ માહોલ છે સવારે જ બધા નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા નમાજ પડવાનો તો આ વખતે અમારે સાત વાગ્યાનો ટાઈમ હતો તો પછી નમાજ માટે તો વેલું ઉઠવું જ પડે એટલે અમે લેડીસને તો આમથી ઘરે જ નમાજ પડવાની હોય એટલે પછી કીધું જેન્ટસને તો વેલું વીત ગ જવુંજ પડશે એટલે તો, અમે બધા પાંચ વાગે ઉઠી ગયા હતા ને, પછી નમાજ પડીને બધા જેન્સ આયા ઘરે એટલે પછી અમે નમાજ પડી લીધી અને એના પછી, બધા સગા સંબંધી અને મિત્રોને ફોનને મેસેજ સતત આવી રહ્યા હતા અને બધા ઈદ મુબારક કઈ રહ્યા હતા સાચું કવું તો ઈદની અસલી મજા આ મજામાં જ રોનક માં છે, તું બોલ તારે કેવું ચાલે
અહિયાં પણ, બઉજ સરસ માહોલ છે. સવારથી જ બધ હા બિલકુલ સાચી વાત છે, અચ્છા આજે, તારા ઘરે જમવામાં શું ખાસ બન્યું છે.
હ
તારે અને, તારા મમ્મી ચોક્કસ કઈમે ધમાકેદાર બનાવ્યો હશે
અરે, હા ઈદ હોય એટલે ઘરમાં સ્પેશિયલ બિરિયાની બને નહી અને, બીજું તું એ કે ખાસ કરીનેને અમે તો દર વખતે ખીર બનાવી અને
હ
અને સાથે પુરી પણ બનાવી, અને મારા મમ્મીને તો હેને લાડુ તમે લાડવા પણ, બનાવી તેનો ફાસીયો દઈને પછી બધા ખાઈ લઈ ને ખાઈ ને પછી, હે ને અમે અમાર મામાને ઘરે ઈદ કરવા જઈ અને જેટલા આજુબાજુ માં રેતા હોય, ને એ બધાને ઈદ મુબારક કઈ અને, બધા વડીલ પાસેથી થી ને અમે ઈદી પણ લઈ બહુ મજા આવે ઈદના દિવસે તો
હા, ઈદ ના દિવસે તો આખો દિવસ માહોલ જ આખો અલગ હોય છે, આપડા આપડા મામા ના ઘરે જઈએ અથવા કાકા મોટા બાપુ ના ઘરે જઈએ પછી અયાં બધાને મળીએ આપડે એટલે, માહોલ બહ મસ્ત હોય. નવ જમવાવામાં તો પછી શું, શું બનાવ્યું છે, આજે બિરિયાની કેને બનાવી
અરે, બિરયાની તો તને ખબર જ છે ને મને બિરિયાની બનાવતા આવડતું જ નથી કેટલી વાર ટ્રાય કરી પણ, સારી બિરિયાની બનતી જ નથી એટલે તો પછી હેને આ વખતે પણ મારા મમ્મી, એ જ બિરિયાની બનાવી અને આ તું, એ તો કે તે મને કીધું જ નહી કે રમજાન મહિનામાં તે શું કર્યું આખો રમજાન મહિનો
બ આખો આખા રમજાનમાં મેં, તો આખા મહિનાના રોજા કર્યા પાંચ ટણ ની નમાજ પને, આખો મહિનો ઈબાદત કરી
હ અરે તું સાચું બોલેસ આખા મહિના ના રોજા રાખા ત
હા સાવું સાચું એના થવું ખતું એ
હા, મેં પણ આ વખતે આખા મહિનાના રોજા રખા ત અને પાંચ ટાઈમની નમાજ પડી પછી, કુરાન શરીફ ની તિલાવત કરી તું, પણ કુરાણ સાબ પડેસ કે નહી
હે.
તું પણ, કુરાન શરીફ ની તિલાવટ કરેશ કે નહી હું તો આખા મહિનામાં હ ને ચાર, પાંચ વખત કુરાન શરીફ પડી જ નાખું
હા, કુરન શરીફ તો પડવું જ જોઈ ને તો આપણા માટે ફરજ છે, હું તો શું છે કે સવારે શેરી કરીને પછી, નમાજ પડી ને આવું પછી, તરત જ પુરાણ શરીફની તિલાવત કરવું દરરોજ છે, ને અડધો કલાક તો પડું જ છું, હું
હા. એ વાત તો, તારી સાચી પણ સાથે સાથે હેને અમે તો આખો રમજાન આપડે જકાત પણ કાઢવાની હોયને ખબર જ છે, ને. કે ફિકરો કાઢવાનો હોય ઘરમાં જેટલા મેમ્બર રહેતા હોય આપણા ઘરમાં જેટલું સોનું હોય ચાંદી હોય એ પ્રમાણે આપણે જકાત કાઢવી પડે તો આ વખતે પણ અમે મારા મમ્મી હ ને એ રીતના ઘરમાં છે ને જગત કાઢી હતી એ પણ કાઢી હશે ને તારા ઘરમાં
હા અમે પણ અમારા ઘરમાં જેટલા સભ્ય છે બધાને હકમાં જેટલો કાઢવો પડે એટલું બધું અમે કાઢયુ જ છે અમારી રીતે
અને શું છે મે મીઠામાં શું બનાવ્યું છે શીરપુરી માંની તો તને ખબર છે ને મને તો બઉુ ભાવે હું ક્યારે આવું તારે ઘરે
હ એ વાત તો તારી એકદમ સાચી એ તો બનાય જ છે તો તું આવી જા તને ટાઈમ મળે ત્યારે તો હું સાથે ત ને પુરી પણ ગરમ ગરમ તને બનાવીને ખવડાવીશ
ઠીક છે તો હું સાંજે આવીશ સમયે વિચાર્યું વિચાર્યું કે સાંજના સમયે હું તારા ઘરે આટો મારવા આવું શાંતિ થી બેસીને ચા નાસ્તો કરીને ઘણી બધી વાતો પણ કરીશું તો સાંજ નો શું પ્લાન છે
હા તો તું કે કે ત સાંજ નું રાખી પણ હે ને તો આપડે એવું કરશું સાંજે તું શેરકુર ખેરકુરમાંની થાયને પછી હે ને આપડે રાતે બહાર જમવા જઈ શું કેવું તારું
મારે જમવા જવાનું બહુ સરસ પ્લાન છે પણ એમ કે ઘરે જ બનાવેલું હોય બિરિયાની ને એના જેવી તો મજા ન આવે ને બારે
હા હા એ વાત તો સાચી છે પણ તમારે તો જેન્ટસ લોકોને કેવું કે તમારે તો ખાલી જમવાનું પૂરું થાય એટલે કામ પૂરું થઈ જાય પણ અમારે લેડીઝ ને તો ઉલટાનું કેટલું બધું કામ વધી જાય ઈજના દિવસે પણ જમવાનું બનાવવાનું ને પછી જમવા બધાને બેસાડવાના પછી એ કામ બધું કચરા સાફ સફાઈ નું કરવાનું ને એમાંને એમાં ટાઈમ જતો રહેે એટલે મેં એવું વિચાર્યું કે આ વખતે આપડે બહાર જમવા જઈ તો
હા તો પણ સારું છે અને હું એક વાત પૂછું તને એ આ વખતે તને ઘરના વડીલો તરફથી ઈધ કેટલી મળી
અરે આ વખતે તો મને હે ને પાંચ હજાર એી મળી
વાહ એક બઉ સરસ છેને જેના તરફથી મેળ
અરે મમ્મી પપ્પા મામા અ નાના નાની આ બધા તરફથી મને ઈદ મળી તને પણ ઈદ મળી જશે ને આવે હ
હા મને પણ ઈદ મળી મને તો પણ એટલા બધા નથી મળ્યા મને તો ત્રણ હજાર જ મળ્યા
અમારા ત્યા ઘરમાં સભ્ય ઓ છે તમારે તો બઉ મોટા મોટું કુટુંબ તમારું અને તમને જા જવા મળે
હા એ વાત તો એકદમ તે સાચી જ કીધી પણ મને તો ખબર એ નથી પડતી કે આ પાંચ હજાર હું પાંચ હજાર હું ક્યાં વાપરું પણ મને એમ થાય છે કે આ પાંચ હજાર સુ હું કોક જરૂર મંદ ને મદદ કરું મારો તો એવો વિચાર છે કે પાંચ હજાર નું હું શું કરીશ ઘરમાં બધું મળી જ રહે ને જે જોતું હોય મમ્મી પપ્પા ને કહી તો બધું વપાવી જ દે
બરાબર છે હા તો એ એમ કરે કે જે
ગરીબ માણસો હોય એ લોકોની મદદ કરાય અને મારે તો શું છે કે જે મારી અગત જે પૈસા છે એ તો મને સવારથી જ ભત્રીજા ભત્રીજીઓ કિસ્સા ખાલી કરવા પાછળ પડી જ છે પણ હા પપ્પા એ આશીર્વાદ સાથે હ બી આપ એથી એ એ મારા માટે બઉ કિંમતી છે તારે શું સ્ટેટસ છે
મારે પણ એવુંજ છે નાના બાળકો ને ઈડી આપતી વખતે તેમના ચહેરા પર જે સ્મિત આવે છે તે જોઈને ખરેખર દિલ ને બહુ જ આનંદ થાય છે ને ઈદ ના આ તહેવારે આપણે ખુશીઓ વેચવાનું શીખવે છે અને નાના છોકરાને ભલે ને આપણે દસ રૂપિયા આપી કે વીસ રૂપિયા આવી એ કેટલા ખુશ થઈ જાય કે મને જો અંકલે ઈદીી આપી આંટીી એ ઈદીી આપી એ રીતના
હા બરાબર છે નાના છોકરાઓને તો આપડે થોડા પૈસા આપીએ અથવા તો થોડોક ભાગ લઇ જાય તો પણ બઉુ ખુશ થઇ જાય
હા એજ છે ને અને હું શું કેતી હતીી તું પણ ઈદ ના દિવસ રોપઇશ ને પછી વાસજના દિવસે ઘરે જઈશ ને વાસીજના દિવસે પણ હે ને અમે બધા હ ને નાના ના નાની ના ઘરે જવા નહિ તો તારે પણ આવું
હા હા ચોક્કસ હું પણ આવીશ આજે ફે ઈદમાં મેં વધારે રજા લઈ લીધી છે એટલે ઓફિસ જવાની કઈ ઉપાધિ છે ને એટલે મારું એક પ્લાન હતું એ વાસીજ નદી પણ આપડે બારે જાશું એમ બધા સાથે મળીને
હા તો આપડે એમ કરી હેને પાસેજ ના દિવસે બારે જતા જશુ પણ તું એમ કરશે સાથે હે ને તારી બેન ને ને તારા ભાઈ ને પણ લેતા આવશે એને પણ બહ મજા આવશે
હા એ તો મને કેતા જ ત કે આપડે ક્યારે જવું છે બેન ના ઘરે એટલે મેં કીધું કઈ વાંધો નને આપડે બપોર પછી અથવા તો સાંજે જયારે ટાઈમ મળશે ત્યારે મેં કીધું આપડેશું અને પછી એક રાત ત્યાં રોકાશું અને બીજા દિવસે એ લોકો સાથે આપડે પણ જાશું ફરવા માટે
હા એ વાત તો તે એકદમ સાચી કીધી કે હ એવું જ કરશું અને તને ખબર જ છે ને કે રમઝાન મહિનો એ આ આપણને સમય અને શાંતિ પણ શીખવે હ ઈદે આપણને એક બીજા પ્રત્યે ભાઈચારો અને પ્રેમનોો સંદેશ આપે છે બધા ભેદભાવ ભૂલીને ગળે મળવાની આ પરંપરા કેટલી સુંદર હ કે આપડે તે દિવસે બધાને માફ કરી દઈને બધાને ગળે લાગ તઓહી
હા બરાબર છે આપડે બધા ભેદભાવો ભૂલી જાય જે ક એકબીજાને કોઈ પણ કઈ તકલીફ હોય એ બધી ફૂલચૂક આપડે એકબીજા ને માફ કરીને બધા એક સાથે થઈ જઈએ એ દિવસે ઈદ ના દિવસે એટલો મહત્વપૂર્ણ તહેવાર છે આપણા માટે ઈદ
હા એ તો તે સાચું જ કીધું તો એક કામ કરી આડતું સમય કાઢીને મારા ઘરે સાંજે ઈદ ના દિવસે અ તું અને તારી બેનને ભાઈ ને બધા આવતા રેજો હું પણ તે કીધું નહી પ્રમાણે બધું તૈયાર કરીને રાખીશ અને ઘરમાં બધા વડીલોને મારા તરફ થીને સલામ ક છે અને નાના બાળકો ને વાહાર આપજે
ચોક્કસ હું બધાને તારા સલામ કહીશ તું પણ અંકલ આટી ને મારે તરફથી આદર પૂર્વક સલામ કેજે સાંજે તારી રાહ જોઉું છું હ
હા અલ્લાહ હાફિઝ
અલ્લાહ હાફિ